હાલો
હલો હા આવે છે અવાજ હવે
હા આવે છે અવાજ આ કેમ બેકગ્રાઉન્ડો છોકરાઓ નો અવાજ આવે છે
હવે બાર રમે છે તો શું કરું કો હવે એમને જતા રહ્યા
અચ્છા હ હ
હવે નઈ
હ હ એટલે કાળી મુકિયા
ના ના એટલે રમતા રમતા હવે રોડ ઉપર થી આમ સાયકલ ચલાતા હો એટલે બૂમો પાડતા પડતા સાયકલ કલો ચલાવતા હોય એટલે આ થોડી વાર આવે ને જાય ને એ રીતે બધું ચાલતું રહેે એમનું
હ હ હ બરાબર છે બોલો શું કયો છો આજે કયા ટોપિક ઉપર વાત કરવી છે
આજે આપડે આજે બેંક એકાઉન્ટો વિશે વાત કરીએ કેટલું જરૂરી છે આજ તો કેટલું બધું જરૂરી બની ગયું છે બેંક એકાઉન્ટ દરેક વ્યક્તિની
હ તમે કઈ કયો વિચાર્યું હોય તો
હવે વિચારવામાં તો એવું છે કે જો મારી જ વાત કરીએ તો હવે તો દસમું પાસ કર્યું ને એટલે પેલા અમને સ્કૂલોમાં અને એમાં કરીને તો, એ સ્કૂલમાં અમને એમ કીધું કે, તમારે બેંક એકાઉન્ટ ખોલાઈ દેવું જોઈએ. અમે ખોલાવી દીધું અર્જન્ટમાં. પછી અમે હવે જયારે કોલેજમાં આવે ને, હું તો કોલેજમાં અમે જોય ને તો. બધું ખ બધું તમારે ઓનલાઈન ભરવાનું, અને તમા જો એક બેંક એકાઉન્ટ હોય ને, તો તમે સરળતાથી બધી. એ ને બધું વાણી. લાન ભ કોઈક નો આધાર લેવો પડે, જેમ કે મિત્ર નું હોય તો, મિત્ર ને કેવું પડે કે, પછી ફાયદર. કેવું પડે કે, ફી આવી રીતે ભરવાની છે, બેંક એકાઉન્ટમાંથી. અને પાછું એમાં શું થાય કે, ફાધરને હોય તો, એમને બિઝનેસ એકાઉન્ટ હોય તો, વળી એ આવી રીતે ફી ના ભરી શકે. એટલા માટે એક સેવિંગ્સ એકાઉન્ટ તો જોઈએ, જ બધા ને એક વ્યક્તિને એકસ્ટ્રા. મારું માનવ છે, એવું તમારું શું કેવું છે?
હા, બરોબર છે, તમારી વાત એમાં શું છે કે, હવે બિઝનેસ અઉન્ટ હોય તો, જોઈન્ટ હોય, તેમાં તો એમાંથી. આપે ફીસ ને, બધું એ બધું મતલબ. એન્ટ્રી કરીએ તો, એ બધું ત્યાં સુધી બિઝનેસ માં થોડુંક પ્રોબ્લેમ પડે. એટલા માટે જો તો. આપ પર્સનલ અકાઉન્ટ હોય તો, તેમાં સુધ કેશ ભરીને, તમે ફી ભરી શકો. એટલે ડાયરેક્ટ તમારાથી એક્સેસ થાય એટલે. મતલબ, તમે ડાયરેક્ટ ફી ભરી શકો, એમાં તમારે બીજાની કોઈની જરૂર પડે ને. અને આજના સમયમાં તો બેંક અકાઉન્ટ હોય, તે ઘણું સારું. કારણ કે લગભગ હવે છે, તે ધીમે-ધીમે સરકાર બધું ડિજિટલાઈઝેશન કરવા. લાગે છે, તો એમાં બધી જગ્યાએ તમારે. ઓનલાઈન પેમેન્ટ લગભગ કરવાનું થાય છે. હવે આજે જ મારી વાત કરું, તો અમે એક. જીએસટી નું ચલણ બતા હતા તો, તેમાં શું છે કે, ઓનલાઈન જ ભરવાનું આવે.
હા.
એમાં કેશ નું બી ઓપ્શન આપે છે, એ લોકો પણ તે પણ બેંક ઉપર જઈને, તમારે ચલણ ભરીને કેશ. ત્યાં ભરવું પડે. અને એટલું બધું દૂર જવું પડે, એના કરતા. ઓનલાઈન એનએફટી આપતી જઈએ હોય, આપણા બેંકમાં. તો એ બેસ્ટ છે, વસ્તુ એમ.
એ વાત તો છે જ, અને પછી જે મેં તમને કહ્યું ને. ઓનલાઈન ફી ભરવાની તો, એની સાથે જ તમારે શિષ્યવૃતિ મતલબ. સ્કોલરશીપ ને, એ બધું આવતું હોય ને, તો એ પણ હવે તો ઓનલાઈન આવે છે. પેલા તો મારા પપ્પા મને ના જ પાડતા હતા કે. સ્કોલરશીપ બધું ના ભણાય, કારણ કે હવે પટેલ છે, એના કારણે ઓપન કેટેગરીમાં આવી એટલે. કે એ બધું મળે નહી, અને ખર્ચો વધી જાય, આપડે સ્કોલરશીપ એટલી આવે નહીં. તે પછી હમણાં વચ્ચે જયારે કોલેજમાં આવ્યો ને, તો એમાં કંક પંદર હજાર. મા વાડ છે તો એમાં પછી પપ્પા માન્યા તે, પેલા ખબર નથી મને પેલા. પેલામાં તમે ના સ્કોલશપ નું ફોર્મ બરોબર, અને બીજા એમાં ભબન છે, તો એને તમા આવી રીતે કેટેગરી વાળા મિત્રો. પરવડાવી અને એમને શિષ્યવૃત્તિ આવી પણ ગઈ. કે પછી એને મને કીધું કે, તું પણ તારે પણ આવી જશે, ખો થોડીક મદદ થઈ એટલા માટે. સરકાર ને લાભ લઈ લઈએ સ્કોલરશિપ યોજના હોય તો પછી લાભ લેવો જોઈએ એમ
બરાબર છે સરકારની હવે તમે જોવો ને તો ઘણી ખરી જે યોજનાઓ આવે છે તે બધી માં બેંક હવે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરી દે કારણ કે પેલાના ટાઈમમાં શું હતું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ થી જે સબસીડી કે મતલબ જે બધી રૂપિયા મતલબ પરીક્ષા પાસ થતા તે શું છે કે અહિયાં લોકલ લોકો પાસે પહોંચતા પો તા હવે સમજો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈ પર્સનલ વ્યક્તિ ને પંદર હજાર રૂપિયા ત્યાંથી પાસ કરે તો એ છે ને વચ્ચેથી કટ થતા થતા થતા લગભગ અહિયાં છેલ્લા જે વ્યક્તિને ડાયરેક્ટ બેનિફિટ મળવું જોઈએ એની પાસે બે કે ત્રણ હજાર જ રૂપિયા પહોંચતા કારણ કે કેશમાં આવું તું એટલે બધું શું છે કે જેથી બધા અધિકારીઓ મતલબ કરપ્શન ના લીધે ખાઈ જતા હવે ગવર્મેન્ટ એ સિસ્ટમ જ બનાવી દીધી કે બધાને તમે નામ સાંભળ્યું હશે પેલું ઝીરો અ રૂપીસ મેન્ટેનન્સ વાળું જનધન અકાઉન્ટ ઓપન કરી આપે છે તો એનામાં શું છે કે ડાયરેક્ટ બેનિફિટ આપે છે કસ્ટમર કે તમે જો કોઈ બી સ્કોલરશીપ છે કે કોઈ બી સબસીડી છે હવે ખેડૂતો અ ઘણા ખરા સબસીિડીનું ફોર્મ ભરતા હોય છે અથવા તો હમણાં કઈક ગવર્મેન્ટ પીએમ કિસાન યોજનામાં થી બબ્બે હજાર ના હપ્તા આપે છે તે ડાયરેક્ટ તમારે જે જે ખેડૂત હોય તેના ખાતામાં જ જમા થઈ જાય એટલે હવે બે હાજારનો હપ્તો ઉપર થી જે ગવર્મેન્ટ પાસ કરે ને તેજ ડાયરેક્ટ મળે છે જે વચ્ચે લોકો કરપ્શન કરતા ખાઈ જતા તે બી બઉ નહી વધ જેવું થઈ ગયું છે એમાં તો
હા કારણ કે હવે એમાં તો એવું છે કે જો તમે એ વાત કરી બરાબર કર--પ્શનની અને પાછું કે ઘણા વિદ્યાર્થીઓને પહેલા આવી કે જે કેસમાં આવતું હોય ને સિક્યોરિટી એના કારણે જે વિદ્યાર્થી આવી રીતે ફોન ના પડ તા તો એની જગ્યાએ શિક્ષકોને એવી રીતે ફોર્મ ભરીને એમનો લાભ ઉઠાવી લેતા હતા એવું પણ થતું હતું કે બધા ડોક્યુમેન્ટસ મંગાવી દે અને પછી શિક્ષકો પોતે પૈસા રાખી લે વી દ્યાર્થીઓને કે ની કેતા તમારી સ્કોલરશીપ ના છે કામ છે કામ છે જે કોઈ આવી તો બધું પર આવી લેતા પેલાના જમાનામાં અને ખાસ ગામડાઓ મને એમાં આવું વધારે થ તું શહેરોમાં ને એમાં તો થોડુંક ઓછું તો જોવા મળે તો પણ ગામડાઓમાં વિદ્યાર્થીઓને ખબર ના હોય અને એમના વાલીઓને ખબર ના હોય એના કારણે આવી રીતે શી શિક્ષકોને બધા લાભ લઇ જતા એમને પગાર મળતો એ તોરે પાછ આવી જ હવે દસ જણા ની ફી ભરે તો એમને જે સ્કોલરશીપ મળતી હોય તો એ કેટલી બધી મળી જાય.
હા તમારી વાત એ સાચી છે હવે એમાં શું છે કે અકાઉન્ટ હોય ને તો ડાયરેક્ટ બેનિફિટ જે અ લાભ લેનાર વ્યક્તિ ના ખાતા માં જાય. એટલે એને સીધો લાભ મળે હવે એમાંથી વચ્ચેના લોકો બધા જે કરપ્શન કર તા તે નીકળી ગયા. બીજું શું છે કે હવે લગભગ ઓનલાઈન બધું થઈ ગયું હવે ક્યારેક અમારે કઈક નવી વસ્તુ પરચેસ કરવી હોય કે પછી હવે કે કરિયાણાની દુકાનમાં ડીમાર્ટ છે કે જેવી નાની મોટી દુકાનમાં કે ડી -માર્ટમાં જવું હોય તો કેશ તમે નહી રાખેલા હોયને તમારા જો બેંક અકાઉન્ટ હોય ઓનલાઈન યુપીઆઈ કરીને ઓપ્શન આવે છે કે તે બધા ઓનલાઈન બેંકના એપ્લિકેશન માંથી ડાયરેક્ટ તમે બેનિફિટ પૈસા ટ્રાન્સફર કરી શકો. એટલે તમારે કેશ રાખવાની બી જરૂર નહી પડે ને બીજું કે હેસેલ ફ્રી થઈ જાય કે ત્યાં તમારી છૂટાની બી માથાકૂટ નહી. હવે કોઈક વખત પાંચસો અઠ્ઠાવન રૂપિયા થયા હોય તો આઠ રૂપિયા છૂટાની બઉ પ્રોબ્લેમ થાય ને હમણાં ટાઈમમાં તો એટલી બધી પ્રોબ્લેમ છે જૂટાને કે તમે વાત જવા દો. એટલે આમાં શું જે ઓનલાઈન થઈ જાય એટલે આઠ રૂપિયા પૂરે પૂરા જાય અને બીજું કે કશું ટેન્શન નહી. તરત જ ઈન્સ્ટન્ટ ટ્રાન્સફર થઈ જાય છે હવે તો પહેલાના ટાઈમમાં શું છે કે લગભગ એનીએફટી કરતા તો આપણેે મિનિમમ બે થી ચાર કલાક લાગતા. હવે છે તો યુપીઆઈમાં સિસ્ટમ એવી થઈ ગઈ છે કે હું ઉભો છું હમણાં શોપ ઉપર ક્યુ આર કોડ સ્કેન કર્યો અને તરત જ પૈસા ટ્રાન્સફર યુપીઆઈ પિન નાખો એટલે તરત જ સામે વાળાના બેંકમાં જમા થઈ જાય એટલે હમણાંની ગવર્મેન્ટ જે આ સિસ્ટમ એનપીસીઆઈ જે લાવ્યું છે ને તે ખુબ જ સારી છે. અને ખુબ જ ઝડપી અને સિક્યોર પણ છે.
હા એ તો તમારી વાત સો ટકા સાચી છે કે સિક્યોર તો પૂરેપૂરી છે પણ એના કારણે જો ઓનલાઈન જે યુપીઆઈ ને બધું આવેને એના કારણે ફ્રોડ વધવાના પણ ચાન્સો વધી ગયા છે કે સાયબર ક્રાઈમરો હોય જે કે આવી રીતે સિનિયર સિટીઝન ને એ બધાને પકડીને આવી રીતે એમના જોડે છે હેકિંગ કરીને ઓટીપી લઈને એમને ચેતવતા હોય છેને બધું એમનું બેંક એકાઉન્ટને બધું ખાલી કરી દેતા હોય છે, તો આવી રીતે પણ બહુ વધી ગયું છે.
હા, એ વાત તમારી સાચી છે. હવે, એમાં શું છે કે ગવર્મેન્ટ બહુ આરબીઆઈ છે તે બહુ સારા એવા પગલા લઈ રહી છે કે લોકોને અવેરનેસ દરેક જગ્યાએ અવેરનેસ કેમ્પેન કોઈક વખત તમે બેંકમાં જશો, તો ત્યાં પણ દેખાશે. બધી બેંકો માં પછી મેસેજ પણ મોકલે છે. રોજ બબે ત્રણ ત્રણ મેસેજ આવે છે કે તમે કોઈને ઓટીપી તમારા પર શેર ના કરો અથવા તો તમારી બેંક ડિટેલ્સ પર્સનલ કોઈ બી બેંક અકાઉન્ટ બેંક અધિકારી હોય, એને પણ શેર ના કરો. કે જેથી તમારા અ થી ફ્રોડ થવાનો ચાન્સ ના રે હવે, એમાં શું છે કે હમણાં આજે જ મેં એક ન્યૂઝ સાંભળ્યા કે આજે રેલવે મંત્રી એ એમની નવી વેબ સાઇટ લોન્ચ કરી તો રેલવેમાં પણ એટલી બધી એવી સિસ્ટમ છે કે ત્યાં લોકો એટલું બધું મતલબ કરપ્શન ચાલે છે. હવે, આજે જ અમારે એક પ્લમ્બર છે, મજૂર છે, એમણે અમને કીધું કે એમને ગામ જવું હોય, તો એક ટ્રેનનું નામ છે તાપ્તી ગંગા. એનામાં આજ સુધી કે કે હું છેલ્લા પંદર વીસ વર્ષથી જોઉં છું તો આજ સુધી મને એ ટ્રેનમાં ટિકિટ નથી મળી. જયારે હું પર્સનલ લેવા ગ્યો પણ કોઈ એજન્ટ પાસે લેવા જવું. હવે, એ ટિકિટ નો રેટ કંઈક છસો, સાડી છસો રૂપિયા છે. કોઈ એજન્ટ પાસે લેવા જઉં તો પંદરસો રૂપિયા જેવો ચાર્જ લે ને મને એની પાસે ટિકિટ મળી જાય. કન્ફર્મ ટિકિટ મળી જાય. જ્યારે હવે, તમે જોવા જાવ તો એ એમ કેતો તો હતો. બીજી કોઈ બારસો કે પંદરસો રૂપિયાની ટિકિટ છે, તેના એ લોકો ચાર ચાર, પાંચ પાંચ હજાર રૂપિયા લે છે.. એટલે ફ્રોડ અમુક વખત છે ને, અંદર ઇન્ટરનલ પણ થતો હોય. હવે, આ રીતે ગવર્મેન્ટ ખબર નઈ કઈ રીતે સિસ્ટમ કરે, એ એજન્ટને ટિકિટ મળી જાય. પણ અ અ જે આપણેે જયારે લેવા જઈએ, ત્યારે આપણને ના મળે. ઘણી વખતે કેહતો હતો કે ટ્રાય કરીએ પણ હવે, સીધા સોળો સો ના ચાર હજાર રૂપિયા એટલે કેટલો પ્રોફિટ અને કેટલું કરપ્શન થયું એના
તો આ બધું જે ટિકિટ આપનાર હોયને, જે રેલવે સ્ટેશન ઉપર તો એ બધા નક્કી કરીને રાખેલું હોય, તો અમુક ટિકિટો પહેલેથી જે ખરીદી લેતા હોય. અને એને સાઈડમાં મૂકી દેતા હોય, જયારે કોઈ આવે તો એને ના પાડે અને પછી ત્યાં જ એજન્ટ હોય, તેમને ત્યાં જ ફરતા હોય અને હુંય આપું. પછી ભલેને જયારે ટિકિટમાં કન્ફર્મ થાયને એમનું એટલે જેવી રીતે આ પેમેન્ટ આપે ને ચાર હજાર આપ્યું. ધારો કે સોળસોમાંથી તો સોળસો, ચાર હજાર રૂપિયા પેમેન્ટ આપ્યું તો, હવે, એમાંથી બે હજાર પોતે રાખી. દેવાના આઠસો રૂપિયા કદાચ જે વચ્ચે કમિશન જે જેને ના પાડી ટિકિટ આપવાની કે ટિકિટો નથી. બધું બુક ફૂલ છે. એને કીધું એને આપી દેતા હોય તો, આવી રીતે પર ટિકિટ આઠસો રૂપિયામાં હોય. તો એ પણ આવી રીતે ના પાડી દે અને બીજું કે આમને પણ પ્રોફિટ કેટલું બધું થઈ જાય, એના કારણે આવી રીતે ફ્રોડ વધતા જતા હોય છે. ટિકિટ અ વેટિંગમાં મતલબ કે હોય છે ને, તો પણ ઘણા ટિકિટ ચેકરો પછી અ ટિકિટબારી ઉપર ના પાડતા હોય છે કે નથી ટિકિટો, ફૂલ
એ વાત તો સાચી. તમારે હવે, એમાં શું છે? કે અ ટિકિટો અમુક વખત
અમુક વખત છે. તે ટિકિટો છે, તે મોંઘા ભાવને વેચવા માટે આ લોકો આવું કરતા હોય. આજે જે નવી વેબસાાઈટ બનાવી છે. તેમાં ત્યારે પણ જોઓ ને ત્યારે એની જૂની વેબસાાઈટ હતી ને તે લોડ જ મતલબ જયારે બી તમારે ટિકિટ લેવી હોય. મે ટ ઓપન થાય બારી એટલે લોડ એટલો બધો પકડે ને કાં તો ઓટીપી ના આવે કાં તો પેમેન્ટ ના થાય ને બેંક અકાઉન્ટ માંથી